બસ મજામા. તમે કેમ છો?
બસ એકદમ મજામા. તબિયત પાણી કેવા છે?
સારા સરસ તમારા?
બસ એકદમ સાલા ઘરે બધા શું કરે છે?
બસ જો બધા મજામા છે.
અચ્છા એમ તો તો કેટલા દિવસથી વાત નહી કરી તો લાવુ તમને ફોન કરી.
બરાબર બરાબર બોલો કેવુ ચાલે છે?
બસ જો અત્યાર તો ચાલે છે આવતા મહિનાથી એક્ઝામ છે હવે.
બરાબર હમ.
આ તોમે કીધુ કે આપણે કેટલા ટાઈમથી મળ્યા નથી તો મારે એક્ઝામ પછી જઈએ કંઈક ફરવા ફેમિલી આખુ.
હા બરાબર ફેમિલી સાથેનો પ્રોગ્રામ કરીએ.
હા.
હ ત્યાં જ હા હા હું એજ પૂછતી થી. કે ક્યાં જવાય બધી કેટલી બધી જગ્યા છે કે જ્યાં ફેમિલી સાથે જઈ શકાય.
હામ બટ આમ કેવુ કે ફેમિલી સાથે મોસ્ટલી આમ ધાર્મિક જગ્યાએ જઈએ તો વધારે સારું એમ.
હા હા બરાબર છે એજને.
હા એટલે આમ દ્વારકા છે. દ્વા દ્વારકા જઈએ એટલે આખો સૌ એ બ સૌરાષ્ટ્રનો પટ્ટો જ આઈ જાય સોમનાથ, વીરપુર બધુ.
હા એ ત્રણ ચાર દિવસની ટ્રીપ ઉપર ગયા હોયન તો બહુ મજા આવે.
હા. પછી બીજુ તો અંબાજી છે પછી આમ બાજુ જોએ તો શ્રીનાથજી ને ઉદયપુર એક પ ટો આઈ જાય.
હા, એ શ્રીનાથજી, ઉદયપુર ને, અંબાજીયું જવાય. વ એમ બાજુ બી બે-ત્રણ દિવસ સરસ ફરી આવાય.
હા, એટલે બધે કેવું કે, ત્રણ-ચાર દિવસ તો મિનિમમ જોઈએ જ.
હા, હા, જોઈએ, જોઈએ, અને અત્યારે હાલ અત્યારે તો બધા દ્વારકા બહુ જાય છે.
હા, બહુ મને બી બહુ ઈચ્છા છે, દ્વારકા જવાની.
બઉુ બધું સાંભળ્યું છે દ્વારકા વિશે કે, બઉુ સરસ સરસ જોવા. જેવું છે, આજુબાજુ.
હા, દ્વારકાની દ્વારકાથી મંદિર થી નીકળી ને, તરત જ ગોમતી નદી છે.
એટલે ત્યાં ગૌમ તી નદીએ જ બેસવાની બહુ મજા આવે આપણને પછી ત્યાં બેત દ્વારકામાં બી પુલ છે, સુદર્શન સેતુ પછી. કેશ્વર મંદિર છે પ પછી દ્વારકાની આપડે દ્વારકાથી નીકળે ને, પછી અહ મંદિર છે એક માતાજી નું
હા.
રુકમણી માતાનું
હા, હા, હમ્મ, પછી કંઈક નાગ નાગેશ્વર મંદિર પણ કે છે ને, નાગેશ્વર મહાદેવ દાદા નું કઈક મંદિર છે.
પટ્ટામાં આવે, સોમનાથ અહ સોમનાથ ક્યાં? અહ બાર જ્યોતિર્લિંગ માંનું બીજું જ્યોતિર્લિંગ છે ત્યાં.
હા, અને કંઈક ગોપી તળાવ પણ છે, ત્યાં આગળ એ
હા, હા, ગોપી તળાવ બી છે, પણ ત્યાં ગોપી તળાવમાં તો કેવું અત્યારે કશું છે નહીં, બહુ ખાસ. ખાલી પાણી જ છે.
બરાબર, બરાબર.
હા. ભડકેશ્વર મસ્ત છે, ત્યાં જે દરિયો છે ને, એ આખો દેખાય છે, બહુ મસ્ત છે એ નજારો.
બરાબર. હા, એ જોઈએ છે, વિડીયો આવતી હોય છે ને, રીલ્સમાં બધામાં. જોઈએ છે, આમ જોઈએ ને, એટલે મન થઈ જાય, ચાલ જઈએ આપડે.
હા, સાચી વાત છે, કારણકે, અને અત્યારે કે ચોમાસામાં વધારે મજા આવે જવાની, કારણકે ત્યાં આમ ઠંડક વાળું વાત વાતાવરણ હોયને તો.
બરાબર, બરાબર, એજને. હા, તો ચાલો બધા. હા, બધા ફેમિલી વાળા ને ભેગા કરો તો, જઈએ આપડે.
હા જઈએ, પેલા બધાને, આપડે પૂછીએ ગ્રુપમાં.
હા, અને હં ગાડી ગાડી કરીને જઈએ, તો મજા આવે.
હા, મારી ઓળખાણમાં એક જણ છે, એમને હું મેં પૂછ્યું તું એક વાર. તો એમણે મને પેલા ચૌદ હજાર કીધા હતા, પણ અત્યારે કેવું આ યુદ્ધને લીધે પૈસા વધી ગયા ને, તો અઢાર હજાર કીધા, એમણે મને દ્વારકા, સોમનાથ બધું અંદર આઈ ગયું.
સારું કહેવાય, કેટલા જણા આવે, એમાં પણ?
એમાં જો ને, સાત જણ આવે.
બરાબર, બરાબર, પણ આપડે થોડી મોટી ગાડી કરીને જઈએ, તો આપડે બધા આઈ જઈએ.
હા, એટલે આપડે આપડે ટ્રાવેલર નો પે ત્રીસ સીટ વાળી, યા તો પંદર સીટ વાળી ટ્રાવેલર આવે છે ને, એનો
હા, હા, હા, આપડે એટલા તો થઇ જ જઈએ, પંદર જણ તો.
હા, એટલે જો ને, એના આપણને અઢાર હજાર કીધા સાત જણના. તો પંદર જણ હોય તો, જોને અઠ્યાવીસ હજાર સમથિંગ થાય.
બરાબર.
પચીવ અઠ્યાવીસ થાય.
હમ હમ હમ.
ભાગે પડતા કરીએ હામ ભાગે પડતા કરીએ એટલે આ આઈ જાય જો ને એક ના ભાગે અ અ હું એક વાર ગઈ હતી ને દ્વારકા તો અમારે એકના ભાગે બે હજાર આયાતા.
બરાબર હવે સમથિંગ ત્રણ હજાર જેવું થાય હા બધું થઈ ને.
જારની ગણતરી રાખવાની આપ
હ કારણ કે આપડે ત્યાં જઈએ આપડે રૂમ લઈએ. જમવાનું આ તે જોકે જમવાનું આપડે થોડું નાસ્તો ઘરેથી બનાય જઈએ. તો આપણને થોડું કોસ્ટલી પડે.
અરે એ તો કેવું કે આપડે ત્યાં જઈએ ને એટલે આપણને ભૂખ જ ના લાગે ફરવા ને ફરવામાં ફાસ્ટ ફુસું ને એવું ખાઈ લઈએ ને તો ચાલે.
બરાબર બરાબર પણ થોડો ઘરનો ના તો લઈ ગયા હોય તો થોડુંક સારું ચ નાસ્તો ને એવું તો થાય ને.
હા એ તો સાચી વાત છે. એ તો કેવું આપડે સવાર ના સવાર તમે ના ખાવને નાસ્તો જ કર લો ને હોટલમાં રહીન તો બી ચાલે.
હા એજ ને હા અને કેવું કે ત્યાં તમારે આપડે એક બે નાઈટ રોકાય ને એવું રાખવું પડે તો જ આપણને મજા આવે.
હા બે નાઈટ તો રોકાવુ જ પડે એક નાઈટ આ ખો દિવસ મંદિરના દર્શન કરવાના બધા શૃંગાર કરવા બધા શૃંગારના દર્શન કરવાના. અને બીજે દિવસ આખું દ્વારકા ફરવાનું દ્વારકા બેટ દ્વારકા.
હા ત્યાં કેટલા દર્શન થાય છે.
ત્યાં જો ને સવારના મંગળા ના દર્શન થાય છે પછી અ શિંગાર ના દર્શ ર્શન થાય છે શિંગારના અને રાજભોગના એક જ દર્શન હોય છે.
બરાબર.
પછી એક થી પાંચ મંદિર બંધ હોય છે અને પછી પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી ના દર્શન હોય છે ઉથા પરના.
હા પણ ભીડ હોય છે કેટલી બધી.
સવારના દર્શનમાં બહુ જ ભીડ હોય છે મંગળાના દર્શનમાં. કારણ કે દર્શન ખુલે એટલે બઉ પબ્લિક હોય ને.
હા અને દર્શન થઈ જાય છે.
હા આરામથી થઇ જાય છે પણ એ લોકો કેવું કરે છે કે આપણને ત્યાં ઊભા જ નહી રેવા દેતા. એટલે આપડે થોડું અંદર થી જવાનું એટલે આપણને થોડો ટાઈમ સુધી ભગવાનને નિહારવાના મડે.
બરાબર બરાબર ને ત્યાં આજુબાજુ બધું જોવાલાયક કશું મંદિરની આજુબાજુ.
હા મંદિર ની આજુબાજુ છે બધા ભગવાન ના બધા ભગવાન ના મંદિર છે બલદે બલરામજી ના છે રુકમણીના છે. ભગવાને જેટલી જેટલી એમના જેટલી ગોપીઓ એટલે મીન્સ જેટલા લગન કર્યાતા ને એ બધાના લગન છે ત્યાં અ લગન ક્યાં મંદિર છે ત્યાં.
બરાબર બરાબર.
હવેલી એટલી મો ટી નથી જેટલી આપણને ફોટામાં દેખાય છે હવેલી તો નાની છે આમ એકદમ આમ સેજ નાની છે અને ત્યાં અંદર મંદિર છે.
અને ભગવાનની મૂર્તિ મોટી છે કે નાની છે?
ના જેવી આપણને ફોટામાં જેટલી મોટી મૂર્તિ દેખાય છે ને એટલી મોટી મૂર્તિ છે જ નહીં, આપણા હાથ જેટલી આપણા કુણીથી હથેળી છે ને એટલી જ મૂર્તિ છે ત્યાં ખાલી.
સમથિંગ બે ફૂટ હશે વધાર નય હોય.
હા હા, શ્રીનાથજીની મૂર્તિ જોઈ છે તમે?
હા, જોઈ છે જોઈ છે.
હા બસ એવી જ છે દ્વારકાની મૂર્તિ.
પણ શ્રીનાથજીને દ્વવ ક દ દ્વારકામાં જે કા કાનો છે એમાં શું ફરક પડે છે.
શ્રીનાથજી એ ગિરિરાજ જે ગીરધા જે ગિરિધર પર્વત એમણે એ કર્યો તો ને?
અ એ એ એ સ્વરૂપના ભગવાન છે ગિરિધર ભગવાન છે એ. અને જયારે દ્વાર તાદિશ છે જગતના નાથ છે એ જગતનું અ મેનેજમેન્ટ કરે છે એટલે મીન્સ સંભાળે છે આખા જગતને, એટલે દ્વારકાધીશ એ સૌથી મોટા ભગવાન છે.
હા અને શ્રીનાથજીબા આ કોને આંખો નથી હોતી કન અ દ્વારકાધીશ ની કે શ્રીનાજીની.
શ્રીનાથજી ને તો આખો છે દ્વારકાધીશને આખો નથી.
બરાબર બરાબર. તો દ્વારકાનું હ દ્વાર ત્યાંની ધજાનું બી બઉ મહત્વ છે.
હા દિવસમાં આઠ વખત ધજા બદલાય છે દ્વારકાની.
બરાબર બરાબર. મેં એવું સાંભળ્યું છે કે દ્વારકા ચઢતી હોય ને તમે ઊભા રો ને તો તમારે સ સારું કેવાય એમ.
અ દ્વારકાધીશના દર્શન જો તમે ધજા કર દ દ દ્વારકાધીશ ના દર્શન કરોને એની પેલા તમારા ધજાના દર્શન કરો તો એવું કે કે શા ક્ષાત દ્વારકાધીશના દર્શન કર્યા તમે.
હા નય. એટલે કઉ છું ને કે આ બધું મે બઉ સાભળ્યું છે એમ કે ત્યાં આગળ એ બધું બહુ સરસ સરસ સે એમ કેય જોવાનું.
ધજાનું બઉ જ મહત્ત્વ છે ત્યાં.
હા અને આજુબાજુનું કેવું છે ત્યાં આગળ મંદિરે આમ. ગમે એવું છે બધું?
હા તમે ફરો ને બધું ચાલીન જવાય એવું જ છે.
હા અને ત્યાં હોટલ ને એવા બધામાં કશી તકલીફ નઇ પડતી મલવામાં?
ના મળી જાય છે આમ, સારા એવા બજેટમાં મળી જાય છે અમને તો મળી જ ગઈતી, અમે બુકિંગ કરાવી નતા ગયા.
હા, એટલે બુકિંગ કરાયા વગર બી ત્યાં રૂમ આપણને મળી જાય.
હા મળી જાય, અને દ્વારકામાં કેવું છે કે દ્વારકાધીશની જે મેઈન મૂર્તિ છે ને એ બેટ દ્વારકામાં આયી છે.
બરાબર.
બેટ દ્વારકામાં જે મૂર્તિ બંનેઉ મૂર્તિની સાઈઝ સેમ જ છે. બંનેઉ મૂર્તિ બી સેમ છે પણ જે અ બેટ દ્વારકાની મૂર્તિ છે ને મેઇન મૂર્તિ એ મેટની મૂર્તિ છે, અને જે ને ત આપણા દ્વારકાધીશની દ્વારકાની મૂર્તિ છે ને એ ફિનિશિંગવારી આમ ચમકે ને એવી મૂર્તિ શાઇનિંગ વારી. આ ડિફ ફરન્સ છે બે મૂર્તિમાં.
હને બેટ દ્વારકાની આજુબાજુ ભી બઉ ઘણું બધું જોવા જેવું છે.
હા, આમ અ હનુમાન દાદાના છોકરા મકરધ્વજ છે ને, એમના એમનું મંદિર છે ત્યાં.
પછી અ અ ભડકેશ્વર મહાદેવનું બી મંદિર, બેટ દ્વારકામાં જાયું.
હા, અને પેલું આ સેતુ નું બી બહુ સરસ હોય છે કે, જે રાત્રે
એ બેટ દ્વારકા જઈએ ને, ત્યાં લાાઈટિંગ હોય છે, સુદર્શન સેતુ ઉપર
હા, એટલે એ બી જોવાની મજા આવે ને.
હા, રાત્રે જોવાની બહુ મજા, પણ ફોટા પાડવા હોય ને, તો સવારે યા તો બપર જવું પડે.
હમ, પણ ગરમી હોય તો, કંટાળો આવે ને.
હા, પણ ફોટા બી ગરમી માં જ સારા આવે ને.
હા, હા, અને એ એ પુલ કેટલા કિલોમીટર, બે કિલોમીટર કે, કેટલા કિલોમીટર નો છે.
હા, સમથિંગ બે અઢી કિલોમીટરનો તો છે પુલ.
ઉપરથી બધા વાહનો મોટા વાહનો નહીં જતા હોય.
ના, ના આપડી ગાડીઓને બસ ને, એવું જ જાય છે, ટ્રક ને, એવું નહી જતું.
હા, એટલે પર્સનલ આપણે નાની ગાડી કરીને ગયા હોય તો, જઈ શકાય.
હા, ટુરિસ્ટોની જ ગાડી જાય છે ત્યાં.
બરાબર, બરાબર પણ ત્યાંથી સટલ પણ ત્યાં પે શું કેવાય? ત્યાં આગળ એને શું કહેતા હશે? ભગવાન જાણે તો આપણે અહીંયા જે આપણે. અ સટલો ફરતા હોય, એવા ફરતા હશે ને ત્યાં.
બેટ દ્વારકામાં કેવું છે કે, આપડી પોતાની પર્સનલ ગાડી લઈને, આપણને ફરવા નહી જવા દેતા. ત્યાં ખાલી જે ત્યાંના લોકલ એરિયા ના સટલો હોય ને, એમ જ આપણે ફરવા જવાનું. પૈસા આપીને.
બસ ત્યારે, જલ્દી-જલ્દી પોગ્રામ બનાવો તો, આપણે બધા જઈએ. તમે કીધું ને, તમને તો મન થઈ ગયું, જવાનું હવે.
ના, બહુ જ એકવાર તમે જઈને પાછા આવો ને, પછી તમને મ આમ મન જ નહી થાય, કશું તમને એમ જ થશે કે, બીજી વાર ક્યારે જવું યાર દ્વારકા.
ના, ના એટલે કવ છું, ચાલો જલ્દી-જલ્દી બનાવો, પ્રોગ્રામ ઘરનાને ભેગા કરીને.
હા, ઓ. હું ગઈ હતી ને, પછી હું પાછી આવીઈને, ત્રણ દિવસ સુધી તો મને દ્વારકા ના. સપના આ છે, અને એમ છે ને, છેલ્લે પેલી છપ્પન સીડીઓ અગાડ જ ગયા હતા. ત્રણ દિવસ સડીંગ, મને છપ્પન સીડીઓના જ સપના આવ્યા છે.
ના, ના સાચી વાત છે, હશે, મહત્વ ભગવાન. હા, એટલું. ચાલો, ત્યારે જલ્દી-જલ્દી પ્રોગ્રામ બનાવીને, મને ફોન કરજો.
તમે બી થોડા લોકોને પૂછજો, હું બી થોડા લોકોને પૂછીશ.
ના, ના આપણે આપડણે ગ્રુપ બનાવીશું ને, ગ્રુપમાં જ વાતો કરીશું.
સારું, જલ્દી-જલ્દી જઈ, મારે એક્ઝામ પતે ને પછી
હા, દ્વારકાધીશ.
હા, જય દ્વારકાધીશ.